હલો? હલો!
હલો!
કેમ છો તમે? મજામાં. તમે
તો આપણે કયા ટોપિક પર વાત કરીએ? હલો?
હા.
આજે આપણે કયા ટોપિક પર વાત
હેલો.
હા. અવાજ
હા. પર્યાવરણ એટલે આપણી આસપાસનું કુદરતી અને માનવ સર્જિત વાતાવરણ. તેમાં હવા, પાણી જમીન, અને વૃક્ષો પ્રાણીઓ, પક્ષીઓ અને મનુષ્ય બધા નો સમાવેશ થાય છે. આ બધા એકબીજા સાથે જોડાયેલા છે. જયારે હવા, પાણી, જમીન પ્રદૂષણ એટલે જયારે હવા, પાણી, જમીન, અથવા અવાજમાં હાનિકારક પરદો પદાર્થો ભળી જાય છે. ત્યારે તેનું સંતુલન બગડે છે. ત્યારે તેને આપણે પ્રદૂષણ કહીએ છીએ.
આજકાલ સૌથી વધુ નું પ્રદૂષણ
મુખ મુખ્યત્વે તો હાલના સમયમાં હવાનું પ્રદુષણ, પાણીનું, જમીનનું અને સૌથી મોટો અવાજ પ્રદુષણ. આ ઉપરાંત પ્રકાશ, પ્લાસ્ટિક પ્રદુષણ વધતું જાય છે.
હવા પ્રદુષણ રીતે થાય?
વાહનો અને ફેક્ટરીઓ માંથી નીકળતો હાનિકારક ધુમાડો સળગાવેલા કચરો, જંગલોમાં આગ લાગવાથી કોલસા અને પેટ્રોલિયમ જેવા ઈંધણનો વધુ ઉપયોગ હવા ને પ્રદૂષણ કરે છે.
તેનો આપણા સ્વાસ્થ્ય પર શ્રુ શું પ્રભાવ પડે છે?
હવા પ્રદુષણ થી શ્વાસની તકલીફ જેવી કે દમ, એલર્જી ફેફસાના રોગો, હૃદય સંબંધિત રોગો અને નાના-મોટા તથા વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
તો પાણી પ્રદુષણ એટલે શું?
નદીઓ, તળાવો અને સમુદ્રોમાં ગંદુ પાણી, કારખાનાઓ, કચરો પ્લાસ્ટિક અને રસાયણો છોડવાથી પાણી પ્રદુષિત થાય છે. જે પાણી પીવાથી મનુષ્યના શરીર પર તેની આડી અસરો તથા રોગો ફેલાય છે અને જડચર જીવન પર પણ અસર થાય છે.
જમીન પ્રદુષણ નું કારણ શું છે?
પ્લાસ્ટિકનો વધારે પડતો ઉપયોગ કચરો ખુલ્લા માં ફેંકવાથી વધુ પડતા રાસાયણિક ખાતરનો વપરાશ કરવાથી જંતુનાશક દવાઓ વગેરેનો કારણે જમીનની ફળદ્રુપતા ઘટે છે અને જમીન પ્રદૂષણ વધે છે.
ધ્વનિ પ્રદુષણ વિશે લોકો ઓછુ ધ્યાન આપે છે.
હા ધ્વનિ પ્રદૂષણ વાહનના હોન, લાઉડ સ્પીકર કારખાનાઓ ના અવાજ અને ફટાકડા ધ્વનિ પ્રદુષણના મુખ્ય કારણો છે. તેનાથી તણાવ અને માનસિક બીમારીઓ થવાના મુખ સંભાવના હોય છે.
પ્લાસ્ટિકનો ઉપયોગ પણ મોટી સમસ્યા બની ગઈ છે.
પ્લાસ્ટિક સરળતાથી નાશ પામી શકતું નથી. જો તેને જમીનમાં અને દાટી દેવામાં આવે તો તે જમીનને પ્રદુષિત કરે છે. તથા પાણીમાં ફેંકવામાં આવે તો પાણીનું પ્રદુષણ વધે છે. ઘણા પશુઓ પ્લાસ્ટિકના લીધે પશુઓની મૃત્યુ થતી હોય છે.
પર્યાવરણ બચાવવા માટે આપણે શું કરવું જોઈએ?
સૌથી પહેલા તો આપણેે પ્રદૂષણને ઓછું કરવા માટે વૃક્ષો રોપવા જોઈએ. હવા ને શુદ્ધ કરવા વૃક્ષો જરૂરી છે. તેઓ વરસાદમાં મદદરૂપ થાય છે અને પ્રાણ વાયુ આપે છે.
હું દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવાનું સંકલ્પ કરું છું. અને વૃક્ષ વાવું પણ છું.
સરસ છે તમારો સંકલ્પ સાથે સાથે પ્લાસ્ટિકની થેલીઓ થેલીનો ઉપયોગ ઘટાડીને કાપડ અથવા કાગળની થેલીઓ વાપરવી જોઈએ.
પાણીનો બગાડ પણ રોકવો જોઈએ.
પાણી બચાવવું એ દરેક નાગરિકની જવાબદારી હોય છે. વરસાદી પાણી નો સંગ્રહ કરવો જોઈએ ભૂગર્ભ ટાંકી વગેરે બનાવવી જોઈએ.
વીજળી બચાવવાથી પણ પર્યાવરણને લાભ થાય છે ને
હા, બિનજરૂરી લાઈટ, પંખા અને અન્ય ઇલેક્ટ્રિકલ ઉપકરણો બંધ રાખવાથી ઉર્જાની બચત થાય છે અને પ્રદુષણમાં ઘટાડો થાય છે.
વાહનનો ઓછો ઉપયોગ પણ સારો ઉપાય છે.
હા, શક્ય હોય ત્યાર સુધી વાહનનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. સાયકલ ચલાવવી અથવા જાહેર પરિવહનનો ઉપયોગ જેવું કે બસ ટ્રેન વગેરે નો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી ઈંધણની બચત થાય છે, અને હવાનું પ્રદુષણ પણ ઓછું થાય છે.
સરકાર પર્યાવરણ માટે શું કરે છે?
સરકાર વૃક્ષારોપણ અભિયાન ચલાવે છે. પ્રદૂષણ ઘટાડવા માટે નિયમો બનાવે છે. કચરો વ્યવસ્થાપન માટે યોજનાઓ અમલમાં મૂકે છે. અને લોગો ને જાગૃત કરવા વિવિધ કાર્યક્રમો કર્યા કરે છે.
પરંતુ માત્ર સરકારથી, કામ નહીં ચાલે.
બિલકુલ, દરેક નાગરિકે પોતાની જવાબદારી સમજવી જોઈએ. સ્વચ્છતા જાળવવી જોઈએ. કચરો અલગ કરવો અને પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તેવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ.
શાળાઓમાં પણ બાળકોને પર્યાવરણ વિશે. શિક્ષણ આપવું જોઈએ, જેથી તેઓ.
હા બાળક
અને ઘણા બધા પ્રદૂષણો થતાં અટકાવી શકે.
હા શાળામાં બાળકોને નાનપણથી જ આપણે પર્યાવરણ પ્રત્યેનો. પ્રેમ અને જવાબદારીની ભાવના વિકસે તો ભવિષ્ય જેમાં વધુ સારું બની શકે છે.
આપણે મિત્રો સાથે મળીને સ્વચ્છતા અભિયાન પણ કરી શકીએ. જેમાં આપણે કચરો કચરા પેટી મા નાખવો જોઈએ. ઘરગથ્થુ, જે પણ કચરો હોય. એને સંગ્રહી અને તેમાંથી સૂકો કચરો અને ભીનો કચરો અલગ કરવો જોઈએ અને તેનો ઉપયોગ યોગ્ય ઉપયોગ કરવો, અને યોગ્ય નિકાલ કરવો જોઈએ.
હા આસપાસનો કચરો વગેરે આપણેે સાફ કરવું જોઈએ વૃક્ષારોપણ કરવું જોઈએ. કચરાઓ અલગ અલગ કચરા પેટીઓમાં નાખવા જોઈએ સૂકાભીન કચરો આ ખુબ જ યોગ્ય વાતક છે.
આજે આપણી ચર્ચામાં, મને ઘણું બધું શીખવા મળ્યું છે. પર્યાવરણમાં કેવી રીતે બચાવી શકીએ? એનું આપણે કેવી રીતે સંરક્ષણ કરી શકીએ પ્રદૂષણો થતા કેવી રીતે અટકાવી શકીએ, સરકાર એના માટે શું કામ કરે છે? એવી ઘણી બધી માહિતીઓ મળે છે અને એના માથી મને પ્રેરણા પણ ઘણી બધી મળી છે.
હા આપણી પોતાની જવાબદારી હોય છે કે પર્યાવરણને કેવી રીતે આપણે સ્વચ્છ રાખી શકીએ. છીએ. વધુ વૃક્ષો વાવવા જોઈએ. કચરો યોગ્ય જગ્યાએ કચરાનો નિકાલ કરવો જોઈએ. દરેક પ્રકારના કચરાઓનો યોગ્ય રીતે ઠાલવવા જોઈએ. કચરો નો નિકાલ એ મુખ્ય બાબત છે જે પર્યાવરણ ને બચાવી શકે છે.
પર્યાવરણ આપણું જીવન છે, જો આપણે તેને સાચવીશું. તો તે આપણને સ્વસ્થ અને સુંદર જીવન આપશે. આજે એક સંકલ્પ તેટલો પ્રયત્ન કરુ છું.
હા. આપણે પર્યાવરણને બચાવવા માટે ઘણા સંકલ્પો કરીશું.
ખૂબ સારું, જો દરેક વ્યક્તિ પોતાની જવાબદારી નિભાવે. તો પ્રદુષણ ઘટશે અને આપણું દેશ હરિયાળુ, સ્વચ્છ. અને સ્વસ્થ બનશે.
હા આભાર તમારો.
ખૂબ આભાર.